હેલો
હા બોલો કેમ છો મજામાં?
બસ મજામાં તમે.
બસ મજામાં હા તો આજનો ટોપિક છે. આપડો સારો સ્વભાવ અને સારી આદતો
સારી આદતો હા હા સારું કેહેવાય હું પણ આ એક્સાાઈટેડ છું આ ટોપિક ઉપર વાત કરવા માટે.
ઓકે.
હા.
તો. આજે મને તમા તારી સાથે સારી આદત તો નું મહત્વ આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે.
હા તો.
આદત નાની વસ્તુ આદત નાની વસ્તુ લાગે. પણ એ રોજ રોજ જીવનમાં અસર કરે છે સારી આદતો જીવનને સુંદર વ્યવસ્ સ્થિત અને સફળ બનાવે છે. કોઈ વ્યક્તિની પહચાન એક એક એકતા અને એના શબ્દોથી નહીં પણ એની આદતો સ્વભાવ વર્તન અને દિનચર્યાની થી પણ થાય છે. સારી આદત શું છે પહેલા તો એ સમજાવ કે સારી આદત એટલે શું? સારી આદત એટલે એવી રોજ રોજિંદા વર્ત શલી જે આપણ શરીર મન સ્વભાવ અભ્યાસ કામ અને સંબંધો માટે લભ્યાદક હોય. જેમ કે વેળે. સ્વચ્છતા રાખવી સાચું બોલવું વિડિયો લો. વડીલોને આદર કરવો.
હા.
દુ ઉપયોગ કરવો નિયમિત અભ્યાસ કરવો
હા
નમ્રતા થી બોલવું આ બંધ બધી સારી આદતો છે,
હા હા એ વાત સાચી છે,
એટલે સારી આદત કેવલ એક દોન એક બે વસ્તુ નહી પણ જીવનની ઘણી વ બાજુઓ સાથે જોડાયેલી છે,
હા,
આદત વ્યક્તિના ચરિત્ર્ય આકાર આપે છે.
હા,
તો જીવન ને કેવી રીતે અસર કરે છે. જો વ્યક્તિ સારી આદતો અપનાવે તો એને દિવસ વ્યવસથી વ્યવસ્થિત જાય જતો હોય છે, એનો સ્વ સ્વ સ્વાસ્થ્ય સારું છે. અભ્યાસ અથવા કામમાં ધ્યાન રહે છે સંબંધો સારા રહે છે, અને એ જીવનમાં આગળ વધતા લાયક બને છે. અને ખરાબ બાદતો હોય તો તો ઉલટ ઉલટ અસર થાય છે ઉલટ ઉલટ અસર થાય આળસ ગંદગી સમય બરબંધ ખરાબ સ્વભાવ્ય અભ્યાસમાં કામ કમજોરી પૈસાની બરબદી સંબંધોમાં તણાવ આ બધું આવી શકે.
હા એ વાત સાચી છે.
એ સારા સ્વભાવ ના લીધે આપડે આપડો દિવસ સારો જાય, અને ખરા ખરાબ સ્વભાવના લીધે આપ આપડો અ આપણા સંબંધો પણ અ શું કેહેવાય સારા નરીએ અને આપણો અ શરીરમાં પણ આપણે પ્રોબ્લેમ થવા માંડે,
બરાબર
હા ને સારી રીતે આપણે સવારે આપણે વેલા ઉઠીને આપડે સવારે અ સરખી રીતે માતા પિતાને અ નમસ્તે કરીને જો આપે સ્કૂલ જાતા હોય તો સ્કૂલ કોલેજ કે આપણે ઓફિસે જતા હોય તો રોજ નુ કાર્ય આપડે રીતે શાંતિ થી સવારે પેલા સૂર્યોદય પેલા ઉઠીએ, તો એ સારી આદત કેહેવાય.
હા જો અ ચલો આપડે હવે એક એક સારી આદત વિશે વાત કરીએ, પહેલી આદત વહેલા ઉઠવાની આદત એ શા માટે જરૂરી છે વહેલા ઉઠવાથી દિવસ સારો શરૂ થાય છે. સવારનો સમય શાંત તાજગીરી ભરો અને ઉપયોગી હોય છે, વહેલા ઉઠનાર વ્યક્તિને વ્યા વ્યાયામ પ્રા પ્રાર્થના અભ્યાસ ઘર કે કામ અથવા પ્લાનિંગ માટે વધારે સમય મળે છે.
હા,
જે લોકો મોડું ઉઠે છે, એ લોકોને ઘણી વાર ઉઠાવણ થાય કામો લેટ થાય અને દિવસ વ્યવસ્થિત જતો હોય ન હોય.
હા,
એકદમ સવારની સાચી શરૂઆત આખા દિવસ પર અસર કરે છે. અ બીજી મહત્ મહત્વની આદત બીજી મહત્વની આદત સ્વચ્છતા એ વિશે શું કહીશ. સ્વચ્છતા સ્વચ્છતા સ્વાસ્થ્ય અને સભ્ય જીવનનો આધાર છે રોજ નહાવુ, સાફ કપડા પહેરવું, ઘર સાફ રાખવું, હાથ ધોવા નાક કાપ નખ કાપવા આસપાસ સફાઈ રાખવી આ બધું ખુબ જરૂરી છે. સ્વચ્છતાથી રો રોગીથી પણ બચી શકાય છે.
હા.
અને સ્વચ્છ વ્યક્તિ જોવામાં જીવામાં પણ સારા લાગે છે. એના પ્રતિ એના પ્રતિ લોકો લોકોમાં સમ સન્માન પણબધ બધી છે.
હા.
સમય પાડવાની આદત
હા.
ખૂબ મહ ખૂબ મહત્વની જે વ્યક્તિ સમય પર કામ કરે છે એ વિશ વિશ્વસનીય બને છે સ્કૂલ ઓફિસ મિટિંગ કામ અપોઈન્ટમેન્ટ બુદ્ધિ બધી જગ્યાએ સમય સમય પાડવો જરૂરી છે.
હા.
વેડે કામ પૂર્ણ કરનાર વ્યક્તિ પર લોકો ભરોસો રાખે ન રાખે છે.
હા.
એકદમ સમય પાડવું એટલે અ એટલે બીજાના સમયનો પણ આધાર કરવો.
હા એ સાચી વાત છે.
સૌથી સુંદર આત્માથી એક છે સત્ય બોલનાર વ્યક્તિ પર વિશ્વાસ રાખી શકાય જૂઠ બોલના બો બોલવાની આદત ધીરે ધીરે સંબંધોને કમજોર બનાવે છે.
હમ હા એ સાચી વાત છે.
ક્યારે નાનો જૂટ પણ પાછળ ઘણી મુશ્કેલી પેદા કરી શક કે કરી દે છે બિલકુલ સત્ય પ્રમાણ્યની અને વિશ્વાસ આ બધા સારા સ્વભાવના આધાર છે.
હા સાચું છે. સારું તમારી સાથે વાત કરીને મને સારું લાગ્યું.
મેમ હજી તો છ જ મિનિટ થયા છે.
હા.
દસ મિનિટ વાત કરવાની છે.
હા હા.
વડીલનો આધાર કરવાની આદત શા માટે જરૂરી કારણ કે એ સં. સંસ્કારો નો ભાગ છે માતા પિતા શિક્ષણ વડીલ વડીલો. અનુભવા અનુભવિક લોકો અને અને આદર કરવો એ આપ આપણી સભ્યતા બતાવે છે. આદર થી બોલવું નમ્રતા રાખવી અને એની વાત સાંભળવી આ બધું જ વ્યક્તિને સરકાર સંસ્કાર બનાવે છે.
હા.
અને જ્યાં. દર હોય ત્યાં પ્રેમ અને સમજણ પણ હોય વધે. વિદ્યાર્થીઓ માટે કઈ આદતો સૌ સ સૌથી જરૂરી છે. નિયમિત અભ્યાસ ધ્યાન ધ્યાનથી સાંભળવું સમય પર હોમવર્ક કરવું. પ્રશ્ન પૂછવાની આદત. પુસ્તક વાચવું આળસ ન કરવો આ બધી આદતો વિદ્યાર્થી. જીવન માં ખુબ જરૂરી છે. પરીક્ષા નજીક આવે. ત્યારે એકદમ અભ્યાસ કરવા કરતા રોજ થોડો થોડો અભ્યાસ વધારે સારો. એકદમ નિયમિત. સફળતાના નું રહ રહસ્ય છે. વા વાંચવાની વાંચવાની આદત. વાંચવાની આદત શા માટે મહત્વની છે વાંચ. વાંચન થી ન્યાન્ વધે છે. ભાષા સુધરે છે વીસ વિચાર શક્તિ વધે છે. અન્ય વ્યક્તિની સમજ ઊંડી બને છે. પુસ્તક સમાચાર. પ્રેમણા અ. પ્રેરણાદાયક લોક લેખ. જીવન ચારિત્ર્ય આ બધું જ જીવનને સમુ. સમુદ્ર બનાવે છે. હા મોબાઈલ પર કેવલ સમ સમય બિતાવો. બિતાવા કરતા રોજ થોડું વાંચવું ખુબ જરૂર સારો વિચાર છે.
હા એ સાચી વાત છે આ.
વાંચન મન મનને પણ શાંતિ આપે છે.
હા.
હ સારી આદતોમાં ખાવા પીવાની આદત પણ આવે ને. ખૂબ મહ ખૂબ મહત્વ સમય પર ભોજન કરવો. પૌષ્ટિક આહાર લેવો ખૂબ ખૂબ તેલ. મસાલા વાળું અને જંક ફૂડ ઓછું ખાવું. ફલ શાકભાજી જે લેવી પાણી ખૂબ પીવું. આ સારી આદતો સ્વાસ્થ્ય માટે સ્વસ્થ્ય માટે જરૂરી છે.
જો ખાવાની આદત ખરાબ હોય તો.
એકદમ શરીર ચડવું. સાચવું સાચવવું હોય તો ખોરાક સાચું હોય.
વ્યામની વ્યામ ની આદત. જરૂર રોજ ચાલવું લો યોગ કરવો. અ હલકી એક્સસાઈઝ. કરવી આ શરીરને સ્વસ્થ સફુલિતવાન અને મજબૂત બનાવે છે. જો લોકો રોજ થોડું ચાલતા હોય એ એ લોકો વધારે ફ્રેશ લાગે છે. એક્સરસાઇઝ કેવલ શરીર માટે નહી મન માટે પણ ખુબ જ સારું છે. પૈસાની બાબત કઈ સારી આદત જરૂરી છે. બચત કરવાની આદત કમાઈ માંથી થોડો ભાગ બચાવો. ફિજૂલ ફ ફિજૂલ ખર્ચ થોડા થોડા ટાળવો બજેટ બજેટ રાખવો. આ બધું ખુબ જરૂરી છે. પૈસા કમાવેલા કમાવો જેટલો જરૂરી. એટલું જ સમજદારી થી વાપરવું જરૂરી. અને નાની ઉંમર થી બચત શીખવામાં આવે તો ભવિષ્ય માટે ખૂબ યોગ્ય યોગ્ય બને. મેડમ તમારી સાથે વાત કરવામાં મને બહુ મજા આવી ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક યુ બાય. હલો!
હલો
હા તમારી મેડમ તમારી સાથે વાત કરવા માટે મને ખુબ ખુબ આભાર. ખૂબ મજા આવી બાય થેન્કયુ.
બાય થેન્ક યુ